હલો, તમને અવાજ આવે છે. હા તમને આવે છે મારો અવાજ.
હા આવે છે.
હા તો આપળે ટોપિક લઈએ?
હા હા બોલો.
તો તમને જમવામાં શું વધારે ભાવે?
મને જમવામાં વધાર જો બારનું જોવા જઈએ તો પાણીપુરી અને મંચુરિયન ચાઇનીઝ માં ભાવે. અને ઘ ઘરનું જોઈએ તો વઘારેલી ખીચડીને દહીં.
એના પાછળનું કારણ હું છે કે, તમને ચાઇનીઝ મંચુરિયનને એવું વધારે ભાવે?
ચાઈનીઝ એટલે એનો ટેસ્ટ મસ્ત લાગે છે અને એમ ખાઈએ તો કઈક અલગ અનુભવ લાગે અને પાણીપુરી તો હવે હરેક ગર્લ્સનું ફેવરેટ જ હોય છે.
હાચી વાત છે.
હા એટલે પાણી પુરી તો બેસ્ટ
મ મને તો એમ અ હવે પેલા શું રોટલો નતો ભાવતો પણ હમણાં ભાવતો થઈ ગયો. પછી છાસ તો એવું તો ખા- ખાટુ મને પહેલાથી જ ભાવે છે ને બાર ના માં હો બધું જ ભાવે. કસુ એવી વસ્તુ નહીં કે બાર ની મને ના ભાવે. ખાલી પેલો લોચો આવે ને જેવું સુરતીનો છે. તે મને નય ભાવતો ભરૂચનો પણ હજુ કદાચ સુરત જઈને ખાવો પડે તો ભાવતોય થઈ જાય.
બરાબર હા હા એ તો એવું જ હોય છે કે આપડે જેટલું બધું એમાં એવું જ હોય કે આપડે જેટલું વધારે જે ખઈએ તે જ આપણને વધારે ભાવતું થઇ જાય છે.
હા મિત્રો વિશે તમારો હું વિચાર છે. સાચો મિત્રો કોને કેવાય?
અ મિત્ર વિશે જો કેવા જઈએ તો સાચો મિત્ર એ જ છે. કે જે આપણા દુખના સમયે મતલબ કે સાથે હોય ભલે સુખમાં હોય ના હોય. અને હંમેશા આપણા કોઈક ગલત કામ પર આપણને ટોકે અથવા તો કઈ પણ મતલબ કે એને લઈને મતલબ કે સારા મિત્ર કેવાય.
સાચી વાત છે તમારી મારું એવું જ કેવું છે કે મિત્ર એને જ કેવાય કે આપણા ખોટા સમયમાં આપણને ખરાબ સમયમાં સાથ આપે. ને આપડા સારા સમયમાં બધી સમયમાં સારા સમય રહે ના રહેે પણ ખોટા સમયમાં તો રહેેવો જ જોઈએ. ને આપ મિત્ર એવો હોવો જોઈએ કે જેની સાથે આપણે ખુલ્લી રીતે વાત કરી શકીએ કઈ વિચારવું ના પડે કે આ આપણને જજ કરશે કે નય કરે એમ.
હા હા એવું જ એટલે એવા જ મિત્રો મતલબ કે આપણે બનાવવા જોઈએ. તમે જેઠાલાલ જોવો છો તારક મેહતા?
હા જોઉં છું.
તો તમને સૌથી વધારે કયો કેરેક્ટર ગમે છે?
મને તારક મહેતામાં સૌથી વધારે ગમે છે, હાથી. કારણ કે ખાવા માટે એટલા એમ ઉત્સુક છે ને એ જોયને મને ખાવાનું બહુ મન થાય પણ એટલું બધું મારેથી ખાવાતું નહી પણ મને મેમરો એવું થાય. કે ના એમની જેવી જ છું મેં થોડી થોડી તો.
હા હા
તમને કયું કેરેક્ટર વધારે ગમે?
અ મને તો જેઠાલાલ ગમે અને એમ તો જોવા જઈએ તો આખી, મતલબ કે સિરીઝ સિરિયલ જ ગમે છે. કારણ કે એ સિરિયલ જોઈને એવું થાય કે આપડું પણ આવું એક સોસાયટી જેવું હોય, અને આપડે બધા હળિમળી રહ્યા અને કેરેક્ટરમાં તો છે.
તારક મહેતામાં કોણ નહીં ગમતું?
કોણ નથી ગમતું, અ એવું તો કોઈ છે ની કે નથી ગમતું. પણ અમુક વાર આ બાવરીની અને બાઘાની એ ક્ટિંગ જોઈને એવું થાય કે હું યાર અકળ્યા કરે છે એમ.
એટલે નવા ભાવી બઘડા કે બઘ નવા નવી બા બાઘા બાવડી કે પછી જૂના?
અ નવા, જુના તો સારા છે, નવા નિ ગમતા બાવરી નિ ગમતી નવી.
પછી નવા ક્યારેક તમા ટાળ મેટા પણ, ગમતો અંજલી પણ, કોઈ ભી બધા જૂના એક્ટર જ સારા છે.
સાચી વાત છે તો મને જૂની સિરિયલમાં એક તારક મહેતા જ ગમે છે કે બીજી તમારી બાળપણમાં તમે કઈ શી કઈ સિરીયલ જોટાતા?
અ હું મોટા ભાગે સૌથી વધા એ જ જોઈએ અને નાનપણ માટે બધા કાર્ટૂન જ જોતા હોય. તો એમાંનો કાર્ટૂન એકમે જોતી થી ટોમે જેરી પછી છોટા ભીમ મોટું પટલું ને બધું તો મોટું પટલું માં તો સમોસા જ જયારે એ ખાઈ ને એનર્જી આઈ જાય ને એ જોઈને તો એટલું થાય કે આવુ થતું હશે તો ક્યારેય તો ના ના હોય ને આપણને એવું થાય કે આપડે પણ સમોસા ખાઈએ ને આપડા માં પણ શક્તિ લાવી દઈએ સમોસા ખાઈને.
તમે સિરિયલ એવું કઈ નહિ જોયું નાના હતા તારે?
સિરીયલ મા તો સાથ નિભાના સાથિયા સાથે જોતા હતા નાના હતા તે.
હા અમે હો એ સાથ નીભાના સાથી થીયા પછી એ રિસ્તા ક્યાં કહેલાતા હૈ પછી એક મહાભારત આવતું તો પહેલાનું તે મહાભારત જોડાયા પછી નાગીન પહેલી નાગીન જોટાતા.
હા અને પછી પેલું એક સોની સાપ્પા પેલું આતું હતું બડી દૂર સે આયે હે એમાં પેલી હતી ને કે, જીબડી કાઢીને બોલે કે તો બરાબર પછી જીબડી કાઢે તો એવું ગમતું હતું કે એના હાથ લાંબા લાંબા.
કુમકુમ ભાગ્યા આવતી તી કુંડલી ભાગ્યા આવતી તી હતી એ બધી જોતા તા તમે?
ભાગ્ય હા પછી પેલુ એક હજારોમે મેરી બહેના હૈ એ બધી પણ
એ એમાં મને પેલી મોટી બેહેન નો કેરેક્ટર સેજ હો ના ગમે હાઉ મોટી બેન મીઠી મીઠી જ.
જીવિકાનુ
હા
હવે એ તો એને એવું એક્ટિંગ કરવાની હોય એટલે કરે કારણ કે એને પૈસા મળે. ભલે ને સ્વભાવ સારો હોય પણ સિરીયલ માં તો એને એવું જ થવું પડે ઘમંડી જ થવું પડે.
ના તમારી વાત બરાબર છે.
હમ એટલે
એરયા અમુક પણ વિલનો હો એવી એક્ટિંગ કરતા હોય આપણને જોઈને એ થઈ જઈ કે ના હવે મને આ ગમતા જ નહીં પણ એમ એ લોકોને એક્ટિંગ જ જેવી હોય તો આપણને નફરત થઈ જાય હાચક માટે જ.
હા, અને રિયલ લાઈફમાં તે લોકોનો સ્વભાવ જે અસલી હિરોઈન હોય એના કરતા પણ સારો હોય. છે, એટલે બધું અલગ અલગ હોળવે કારણ કે આપ-આપને તો પહેલાથી જ એવું છે કે આપણે જે જોઈએ છે ને તે જ હકીકત છે. એ તો આપડે હવે મોટા થયા એટલે ખાબર પડે કે આ તો એક્ટિંગ કરે ને પછી ઉટે
કે ટી વી માં જે આવે ને તે બધું સાચું હોય કે જે મરી જાય તે હાચક માટે જ મળી જાય છે મને પેલા એવું ખબર નથી કે એક્ટિંગ એટલે આવું હોય.
હા, મને પણ એવું થતું અને પછી મને તો કઈક મરી જાય ને તો મને રડું આવી જાય પછી મોટા કેમ પછી ખબર પડી કે તો ખાલી સીરિયલ પુરતા મરટા પછી કોઈ નહી એમ. પછી અસલી ન્યૂઝ તો જે ગૂગલ પર ને એ બધી આવે ને તે જ અસલી ન્યુઝ હોય. ક તો સિરિયલોમાંની કઈ હાચુ ના હોય.
હાચી વાત છે. તો તમારું અહ એક શ્રેષ્ઠ ભારત કહીએ તો તમારું એ તમે કેવાની ભારતની જોવો છો ભવિષ્ય? જેમાં કે બે હાજાર પચાસ માં ભારત આપણું કેવું હશે.
હ અહ બે હજાર પચાસ માં જો જોવા જઈએ કે ભારત કેવું હોય તો મારા મત પ્રમાણે ભારત એવું હોવું જોઈએ કે અખંડ ભારત એમાં કોઈક ભેટ નહીં નાટ જાટ કોઈ પણ રીત નો નહીં. અને બધા ખાલી હિન્દુ ધર્મને માનતા હોવા જોઈએ. અને બે હજાર પચીસનું ભારત એકદમ ડેવલોપ થયેલું હોય. અને બધી રીતના સુખ શાંતિ વાળું હોય એ રીતનું જોવા માગું.
હમ્મ, મારા ખ્યાલથી બે હજાર પચાસમાં એટલુંતો થઈ જ જશે. અને એ આઈ નું વધારે વચ્ચે અહ વ ચસવાઈ જશે, એટલે આપડે રોબોટિક એની પર અને એઈ પર વધારે કામ કરતા હોયશું ને આપડે ભારતનો કદાચ અને ટાર્ગેટ છે એમ પ્રમાણે અમેરિકા અને યુ એસની જેમ આપણું ભારત પણ વિકસિત રહ સ અહ વિકસિત ભારત થઈ જશે મારા ખ્યાલથી એવું ને આ તમે કહો છો, તેતો ભગવાન જાણે એનું નહીં ખબર પણ થવુંજ જોઈએ. ને ખાસ આતંકવાદીઓ એ આપડા ભારત માટે જવું જોઈએ એની માટે સખ્ત નિયમ હોવા જોઈએ, પછી રેપિસ્ટ માટે હોવા જોઈએ. પછી હમણાં ભ્રષ્ટાચાર જે ચાલે છે, એ ભ્રષ્ટાચાર ઓછો જેટલો થાય એટલો આપડો ભારતદેશ વિકસિત થાયને ખાસ કરીને આપડે યુવા પેઢીને એટલું નોલેજેબલ બનાવી જોઈએ આપડે કે આપડે ભવિષ્યમાં આપડે જ એકદમ સ્ટ્રોંગ બનીએ એમ.
હા, એજ. મતલબ કે આજની પેઢીને બધાને એવું જ કેવું પડે, કે આપે પોતાના માટે એટલા સ્વરક્ષિત રહીએ કે આપડે ખુદ નીતોખા બીજા ને પણ પ્રોટેક્ટ કરીએ. એટલું તો આપડામાં ક્ષમતા હોવી જ જોઈએ.
હાચી વાત છે. તમારા પ્રમાણે આજનો યુવક કેવો હોવો જોઈએ?
મારા પ્રમાણે આજનો યુવા અહ શ્રેષ્ઠ ભારત
છે.
તે અને મતલબ કે આજનો યુવા એકદમ શ્રેષ્ઠ ભારતના નિર્માણ કરતો, મતલબ કે યુવાને કંઈ પણ લગતા કોઈ પ્રશ્ન હોય તો એ જાતે પોતાની રીતના હલ કરી શકીએ. અથવા કઈ મુશ્કેલીમાં એ પોતાની સાથે સાથે બીજાનું પણ એ કરી શકે અને યુવા જોવા જઈએ તો એ આઈ ના જમાનામાં એ આઈ ને સમજી ને ના થકી એના કામ કરે એવો હોવો જોઈએ.
હમ્મ. બરાબર છે, તમારી વાત હવે મારા પ્રમાણે કવ. હા, તો મારા મત મુજબ કવતો પહેલા તો એવું હોવું જોઈએ કે એનું. વ્યક્તિત્વ પહેલા તો બહુ સારું હોવું જોઈએ, કારણ કે વ્યક્તિ સારો હશે તો, બીજાને સારા કરે. પછી માં-બાપ ને ભલે. ગમે એટલો મોટો થઈ જાય કે, ગમે તે એટલો પૈસા થઇ જાય, પણ ડાઉન ટુ અર્થ રહેવો જોઈએ. કે માં-બાપો ને, પોતાની જન્મભૂમિને, કોઈ દિવસ એ નીચુંના ગણતો હોય. પછી એનો યુવા એવો હોવો જોઈએ. કે, નવી વસ્તુઓને અપનાવશે, જે પણ જૂની વસ્તુઓને ભૂલવો ના જોઈએ કે, આપણી ટ્રેડિશનલ છે, કે આપ પરંપરા. પરા છે, એને કેવું કે, ભારત એક પરંપરાથી ભાષા વિચિત્ર અલગ-અલગ ભાષા. એ ધર્મોથી જણાવતી આવ્યું છે, તોએ રીતે આપણે પરંપરાને જાળવી રાખીએ. આપડે આ મંદિરોએ બધાની એ, એ લોકો વેલ્યુ કરે, ઈજ્જત કરે. કે, જેમ-જેમ આપ કેવો ટ્રેન ચાલે છે કે, આપડા
ના ભૂલવો જોઈએ.
હા, મેન એવું ને. ભૂલે ના, ને અલગ રીતે બંનેનું કોમ્બિનેશન લાવેને, નવું બનાવે તો એ સારું. ને સ્ટાર્ટઅપ ઉભા કરે, તો સારું કે, બધાને કામ આપે, એવું નહીં કે ખાલી. પોતેવએકલું કામ લઈને, વહી રહે, એમ તો તો ભારત. હા.
પેક કરશે. કારણ કે, આજનું જો જોવા જઈએ, તો બધું હવે યુવા પણ અટકી રહ્યું છે, કે યુવા શું? વિચારે છે, પેલા તે લોકો ને બધી જે કઈ છે. વિચાર, માનસિક સ્થિતિ તો સુધારવી પડે. કે લોકો કઈ નજરિયા થી જોવે છે, કારણ કે કેટલાક યુવા એવા હોય છે. કે નજરયોમાં એ લોકો નહીં, ધર્મ નઈ, સંસ્કૃતિ કે કઈને ના, માનતા હોય. અને અમુક યુવા ધર્મ, સંસ્કૃતિ ને માનતા હોય. તો આ બે યુવા પેઢી સાથે રહીને કામ કરવા માટે બહુ મતલબ કે વિચારવું પડે છે, કારણ કે બંનેના વિચારો અલગ હોય છે, તો એક થ એ તો, પેલા એ લોકો ના વિચાર એક કરવા પડે.
હમ, બરાબર છે તમારી વાત.
તો બીજો પ્રશ્ન તમે પૂછો કે મેં પૂછો?
હા, મેં પૂછ્યું કે મિત્ર, સૌથી મહત્વનો ભૂલ કયો હોવો જોઈએ? મિત્રતામાં.
મિત્રતામાં સૌથી મહત્વનો ગુણ હોવો જોઈએ, વિશ્વાસ.
તમારે હું કેવુ છે? કારણ કે, આપડે જો એ મિત્ર પર આંખ બંધ કરીને, વિશ્વાસ કરી શકીએ તો, આપડે બધું જ. કહી શકે, આપનો સુખ-દુઃખ પણ કહી શકે. ને મેંને વિશ્વાસ જ છે, બધા જ સંબંધ માં પેલા વિશ્વાસ. જવ જરૂરી છે, આપણને કોઈ પણ વિશ્વાસ ના હોય. પછી એની બુનિયાદ, જે શું કેવાય કે પાયત બહુ કાચો રહી જાય.
પણ એમાં આપણેે. પણ એમાં એવું જ હોય છે, હા, કે વિશ્વાસ જરૂરી હોય. પણ આપણે જયારે મિત્રતા બની હોય, એ સમય દરમિયાન તો આપણે મિત્ર ને જાણતા જ ના હોય. કારણ કે મિત્રતા તે જાણે અંજારમાં બની હોય, બરાબર છે, તો એમાં આપણે તાત્કાલિક તો વર્ષમાં કે, બે વર્ષ. માં ન ખબર પડી જાય કે, એના પર કેટલો વિશ્વાસ મૂકો તો. બસ, તો આપણે એની સાથે રહીને, તો પેલા તો એનો સ્વભાવ જાણવો પડે. અને સ્વભાવને જાણતા જાણતા, આપણને નો વિશ્વાસ જાણવા મળે, તો પહેલા તો એ વ્યક્તિ. ટિકટ ને જાણવો પડે અને મિત્ર ના જે કઈક વિચાર હોય તે જાણવા પડે એના પછી આપણને ખબર પડે કે આ વ્યક્તિ પાપે કેલો વિશ્વાસ કેલો ભરોસો કરવો જોઈએ
હા એ તો છે જ પણ આપડે કે જો હવે મારું નેચર એવું છે કે હું કોઈની સાથે ડાયરેક્ટ વાત ના કરી નાખું મને લાગે કે વ્યક્તિ છે એના પહેલા થોડીક વાત કરો પછી મને વિશ્વાસ લાગે કે ના આ વ્યક્તિ આગળ જતા સારું રહેશે તો મીન્સ કે થોડા ગુણ
હા હા એજ ને એજ કેવા માંગુ છું કે આપડે પેલા એ વ્યક્તિ ને મતલબ કે સમજવો પડે તો જ આપડે એક અઠવાડિયું બે અઠવાડિયું રહીએ પછી આપણને વિશ્વાસ થવો પ
હા તો આપડે અહિયાંયા મિનિટ
હા